હલો. હલો
હ.. આવે છે અવાજ, કેમ છો? બસ મજામાં
હા આવે છે. કેવું તબિયત
તમે કેમ છો? તઈ તો બધું, હા-હા બસ બધું બરાબર
સરસ, કેવો વરસાદ ને એવું કેવું ચાલે છે, એ બાજુ
બસ આખો દિવસ પડ-પડ કરે છે વરસાદ તો, બધા પાણી ભરાઈ ગયા.
હા, અત્યારે તો આમ રે રેડ એલર્ટ પણ જારી થઈ ગયો છે, આપડે
આ.. આ, સેટ
કઈ નહી આ ગ્યા તો હા, એ નઈ આજે તો શુક્રવાર હતો, તો મેં ઉપવાસ કર્યો તો તો બેઠે-બેઠે વિચારતી તી કે ઉપવાસનું આપણા જીવનમાં આમ ઘણું મહત્વ છે, નઈ
હા, એ તો છે શુક્રવારે તમે શેનો ઉપવાસ કરો છો?
આ ભગવાન ના ઉપવાસ કરું છું.
બરાબર
હા અને ઉપવાસ માત્ર આમ ભૂખ્યા રહેેવાનું તો નામ નથી, પરંતુ આપડી મન, વાણી અને ઇન્દ્રિયો પર સંયમ રાખવાની એક સાધના છે. શરીર ને આમ ભોજનથી અને આત્માને ભક્તિ શક્તિ મળતી હોય છે. અને ઉપવાસ એ બંને વચ્ચેનું આમ સુંદર સંતુલન છે.
એ તો તમે સાચું કીધું, ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસ નું ઘણું મહત્વ છે.
હા, અને ભારતમાં ઉપવાસની પરંપરા પણ હજારો વર્ષો ચાલી આવી રહી છે. હિન્દુ, જૈન, બૌદ્ધ, ઇસ્લામ અન્ય ઘણા ધર્મો છે, એમાં જુદી-જુદી રીતે ઉપવાસ મ નું મહત્વ દર્શાવવામાં આવ્યો છે, પરંતુ આમં પરંતુ પ્રશ્ન એમ થાય કે, શું ઉપવાસ માત્ર ખોરાક ના લેવાનું જ નામ છે. તો આપડે જવાબ માંગીએ કે ના ઉપવાસનો સાચો અર્થ એમ છે, કે પોતાના મન અને ઈચ્છાઓ ઉપર આપડે નિયંત્રણ મેળવવું.
હા, એ તો તમે ખુબ સાચી વાત કરી કે ઉપવાસ માત્ર ભોજનનો ત્યાગ કરવો નથી. નથી હતો, પરંતુ મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવાની એક સાધના છે, તો
હા, સાચી વાત છે. અને ઉપવાસ શબ્દાર્થ નો અર્થ જ એવો થાય છે, કે ઈશ્વરની નજીક રહેવું. માત્ર ભોજનનો ત્યાગ કરવો એ ઉપવાસ નથી, પરંતુ સારા વિચારો રાખવા ક્રોધથી દૂર રહેવું, ખોટું ના બોલવું. અને કોઈને દુઃખ ન પહોંચાડવું ને સાથે મન ને પણ આપણે શાંત રાખવું, આ બધું આમ ઉપવાસનો જ ભાગ છે.
આ ઈ તો તમને સાચું કીધુ ને વિવિધ ધર્મોમાં અલગ-અલગ રીતે ઉપવાસ કરવામાં આવતા હોય છે.
હા, એ તો સાચી વાત છે. અને ઉપવાસનું ધાર્મિક મહત્ત્વ પણ ઘણું છે, કે વિવિધ ધર્મોમાં ઉપવાસને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં આપણે જોઈએ, તો કે એકાદશી, નવરાત્રિ, શ્રાવણ એ બધા જયારે આવે છે. તહેવારો એ સમય પૂર દરમિયાન લોકો ઉપવાસ રાખતા હોય છે. પછી જૈન જૈન ધર્મમાં જોઈએ તો પર્યુષણ દરમિયાન ઉપવાસ રાખવામાં આવતા હોય છે. ઇ ઇસ્લામમાં જોઈએ. તો રમઝાનના રોઝા રાખવામાં આવતા હોય છે. બૌદ્ધ ધર્મમાં સંયમ અને ધ્યાન રાખવામાં આવતું હોય છે. આ બધા ધર્મોના મૂળ સંદેશ તો એક જ છે, કે આત્મસયમ અને આધ્યાત્મિક વિકાસ
હા એ તો તમે સાચી વાત કીધી અને આધ્યાત્મિક મહત્ત્વ તો ઉપવાસનું ઘણું જ છે કે, તમે કીધું એમ ભગવાન પ્રત્યે ભ કતી અને શ્રદ્ધા તો વ્યક્ત થાય છે. પરંતુ એની સાથે સાથે મનની એકાગ્રતા એનાથી આપણું આત્મચિંતન પણ વધે છે.
હા, એ તો સાચી વાત કીધું. અને ઉપવાસ આપણને શીખવતું પણ હોય છે, કે ધીરજ રાખવી સંયમ રાખવી પોતાના પર નિયંત્રણ રાખવું. ભગવાનની ભક્તિ કરવી વિનામ્રતા રાખવી અને કૃતજ્ઞ જેવા ઘણા એવા મહત્વના શીખ આપણને આપે છે.
અને એના ઉપવાસ કરવાથી આપણું આત્મનિયંત્રણ પણ ઘણું વધતું હોય છે, કે આપણે આપણી અ ઈચ્છાઓ પર કાબુ રાખવાની ટેવ પડે છે અને ધીરજ અને શિસ્તનો વિકાસ થાય છે, એનાથી
હા, એ તો સાચી વાત છે. અને એની સામે તમે જોવા જાવ ને તો ઉપવાસનું વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ છે. જો યોગ્ય રીતે ઉપવાસ કરવામાં આવે તો ઉપસના કેટલાક આરોગ્ય લાભ પણ થઈ શકતા હોય છે, આપણું પાચન તંત્ર છે. એને એક દિવસનો આરામ મળતો હોય છે. પછી શરીરને આમ હળવાશ અનુભવાતી હોય છે. આપડી જે ખાવાની આદતો છે, એના પર એ નિયંત્રણ આવતું હોય છે. ને આપણામાં આત્મશિસ્તનો પણ વિકાસ થતો હોય છે. પરંતુ લાંબા અથવા કઠિન ઉપસ ઉપવાસ દરેક માટે યોગ્ય નથી હોતા ઉંમર આરોગ્ય અને તબીબી સ્થિતિને પણ આપણે ધ્યાનમાં રાખીને જ ઉપવાસ કરવો જોઈએ. કારણ કે ઘડા લોકો વધારે ઉપવાસ ના કરી શકે. એ રીતે ઉંમરમાં પણ આપણે ફેરફાર થતો હોય છે. ઉપવાસને લઈને
તો તમે સાચી વાત કીધી, કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ઉપવાસ કરવાનું ખૂબ મહત્વ છે. કે યોગ્ય રીતે ઉપવાસ કરવામાં આવે તો કેટલાક લોકોના પાચનતંત્રને આરામ આપી શકે છે, અને પરંતુ તમે ક જેમ દરેક વ્યક્તિ માટે ઉપ પવાસ એક સરખો હોય યોગ્ય એક સરખો યોગ્ય હોય એવું નથી. અને ઉપવાસ્ કરવાથી તો માનસિક શાંતિ પણ ઘણી મળતી હોય છે, કે પ્રાર્થના, ધ્યાન અને સકારાત્મક વિચારો સાથે ઉપવાસ કરવો એ આપણે તો આપણા મનને પણ શાંત રાખતું હોય છે.
હા, સાચી વાત અને ભૂખ્યા એવું તો સરળ હોય શકે પરંતુ આપણે ગુસ્સામાં નિયંત્રણ કરવું ખરાબ શબ્ દો ન બોલવા અને લોભ, લાલચ થી દૂર રહેવું જો તમે બધું કટ્રોલ કરી શકો. તો એ તમા પાસ છે. અને ઘણા લોકો ઉપવાસ દરમિયાન પ્રાર્થના કરતા હોય છે, ધ્યાન કરતા હોય છે. ધાર્મિક ગ્રંથો વાંચતા હોય છે, સારા કાર્યો કરતા હોય છે, જો આવું બધું કરો. તો એનાથી આપણા મનમાં પણ શાંતિ અને સકારાત્મકતા આવે છે.
એ તો તમે સાચું કીધું. અને ઉપવાસ પણ ઘણા પ્રકારના હોય છે, જેમ કે ધાર્મિક ઉપવાસ
હા જેમ કે આપણે એકાદશીનો ઉપવાસ કરીએ, નવરાત્રીના અમુક લોકો તો નવે નવ દિવસ ઉપ ઉપવાસ કરતા હોય છે. અ મુસલમાન લોકો રમઝાનમાં ઉપવાસ કરતા હોય છે, તો મેં કીધું એમ જૈન લોકો પર્યુષણમાં. એમ અને બીજું એ સ્વાસ્થ્ય માટે પણ અમુક લોકો ઉપવાસ કરતા હોય છે. પોતાના પાચનતંત્રને આરામ આપવા માટે. અને ફળ, આહાર અથવા મર્યાદિત આહાર પણ લેતા હોય છે અમુક લોકો.
હા એતો તમે સાચી વાત કીધી. અને ઘણા પરંપરાઓમાં તો ઉપવાસ સાથે ગરીબોને ભોજન કરાવામાં આવતું હોય છે, દાન કરવામાં આવતું હોય છે. દરૂરિયાતમંદોની લોક લોકો છે તો એમની મદદ કરવામાં આવતી હોય છે. પણ મહત્વનું એ આ બધું પણ મહત્વનું માનવામાં આવતું હોય છે. અને આજના વ્યસ્ત જીવનમાં તો ઉપવાસ આપણને શીખવે છે કે પોતાના પર નિયંત્રણ કેવી રીતે લેવું. ઓછી વસ્તુઓ છે તેમાં સંતોષ કેવી રીતે માનવો. આપડા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કેવી રીતે રેવું, અને આપણા મનને શાંત કેવી રીતે રાખવું. એર કેવી રીતે રાખવું. આ બધું પણ એક ઉપવાસ શીખવતું હોય છે આજના સમયમાં.
હા અને ઉપવાસ દરમિયાન અમુક અ બાબતનું આપણે ધ્યાન પણ રાખવું જોઈએ. જેમ કે પૂરતું પાણી પીવું જોઈએ. જો આપણી ઉપવાસની પદ્ધતિમાં માન્ય હોય તો કારણ કે કોઈ વાર ડિહાઈડ્રેશન થઈ જતું હોય છે. પછી પોષ્ટિક આહાર લેવો જોઈએ. પોતાની તબિયત અનુસાર જ ઉપ ઉપવાસ કરવા જોઈએ. અને જો તમને કોઈક બીમારી હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી જરૂરી છે.
હા એતો તમે સાચી વાત કીધી. અને ઉપવાસ અંગેની અમુક ગેરસમજો પણ હોય છે કે ઉપવાસ એટલે આખો દિવસ કઈ ના કાવું ખાવું. એ હંમેશા સાચું નથી હોતું. પછી વધુ તળેલી એટલે ફરાળી વસ્તુ છે એ જ ખાવુ. અને ઉપવાસનો હેતુ એવું પણ નય હોતો કે વધારે ફરાળી વસ્તુ ખાવુ. પછી અમુક લોકો દેખાડા માટે પણ ઉપવાસ કરતા હોય છે. એ વસ્તુ યોગ્ય નથી ઉપવાસનો આધાર શ્રદ્ધા અને સંયમ છે દેખાડો નઈ. અને યુવાનો માટે પણ યુવાનો એ ઉપવાસનો સાચો અર્થ સમજ વો જોઈએ. અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ. શરીરની ક્ષમતા પ્રમાણે ઉપવાસ કરવો જોઈએ. અને સ્વાસ્થ્યને નુકસાન ન થાય. એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
સાચી વાત છે. અને આજકાલ તો ઉપવાસ માટે ઘણી ગેરસમજ પણ છે કે માત્ર ભૂખ્યા રેહવુ એટલે ઉપવાસ. પરંતુ આવું નથી હોતું. ઉપવાસનો સાચો અર્થ એ છે કે મન, વાણી અને વર્તનમાં પણ સંયમ રાખવો. અને ઉપવાસનો હેતુ શરીરને નુકસાન પહોંચા ચાડવાનો નથી. પરંતુ એક સારા સ્વાસ્થ્ય માટેનો છે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને ઉસ્મ ઉપવાસમાંથી પણ આપણને ઘણા જીવનને લઈને પાઠ મલતા હોય છે કે ધીરજ રાખ વી જોઈએ. શિસ્ત રાખવી જોઈએ. કોના પર આત્મવિશ્વાસ રાખવો જોઈએ ખાવાને લીઈને. કોઈ પણ વસ્તુને લઈને સંયમ રાખવો જોઈએ. પછી સહાનુભૂતિ રાખવી જોઈએ. સેવાઓ, આધ્યાત્મિકતાઓ એટલે આવા ઘણા બધા જીવનમાં.... પાઠ મલતા હોય છે. ઉપવાસમાંથી..... અને ભાષણ દરમિયાન પન શ્રોતાઓ એમ..... પ્રશ્નો પૂછી શકે છે. કે શું ઉપવાસ માત્ર ખોરાક નો ત્યાગ છે? એવું કશું નથી હોતું. કે ખાઓ ખોરાક નો એકલો ત્યાગ કરવો. અમુક અમુક વસ્તુઓ હોય છે, કે ગુસ્સો ન કરવો. એ બધી બાબતોનો પણ આપડે આમ જો ત્યાગ કરીએ! તો એ જ ખરેખર સાચો ઉપવાસ કહી શકીએ આપડે.
સાચી વાત છે અને આજના સમયમાં તો ઉપવાસનું ઘણું મહત્ત્વ છે. કારણ કે વ્યસ્ત જીવનમાં..... આત્મચિંતન માટે આપણને સમય મળે છે. શિસ્ત અને સંયમની ભાવના આપડા અંદર વિકસે છે અને.... આધ્યાત્મિકતા અને સ્વસ્થ. તે વચ્ચે આપણું સંતુલન જળવા જાળવવામાં મદદ કરે છે.
હા, એ તો ઘણી સાચી વાત કીધી. અને ઉપવાસ માત્ર આમ ધાર્મિક વિધિ નથી. તે આત્મસંયમ શિસ્ત.... અને માનવતાની સાધના છે. જો ઉપવાસ થી આપણા વિચારો વર્તન અને..... જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તો જ તેનો સાચો હેતુ થાય. થાય છે. ઉપવાસ નો સાચો અર્થ આમ..... પેટને ખાલી રાખવામાં નથી. પરંતુ મનને ખરાબ વિચારો માંથી ખાલી કરવામાં છે.
હા. એ તો તમે ખૂબ સાચી વાત કીધી અને ઉપવાસ શરીર કરતાં વધુ..... મનને શુદ્ધ બનાવવાની એક પ્રક્રિયા છે, અને સાચો ઉપવાસ તો એજ છે કે, જેમાં સંયમ શાંતિ. અને સકારાત્મકતા હોય.
હા એ તો તમે સાચી વાત કીધી વાંધો. નહી સારું સારું છેલો....
હા સારું. હા વાંધો નહી.